હા નમસ્કાર મિત્ર કેમ છે?
મજામાં છે મિત્ર. તમે કેવુ છે?
પણ સારો જ છે મિત્ર. હવે તમારું ભણવાનું ક્યારથી ચાલુ છે મિત્ર?
હા મિત્ર હવે ભણવાનું ચાલુ છે. કારણ કે મિત્ર હવે, વેકેશન પૂરું થઈ ગયું, અને રિઝલ્ટ પણ આવી ગીયુ. અને મિત્ર ટકા પણ થોડા સારા આયવા છે. એટલે થોડું અવે ચાલુ કરી દીધું છે. વણવામાં.
હ ટકા ત સારા જ આવવા જોઈએ. કારણ કે, એ જ આપણને આગળ જતા જે જોબ આવે એમાં ખુબ જ ઉપયોગી બનતા હોય છે. હાલો મિત્ર! આવાજ સંભળાય કે?
અત્યારથી કેટલીક, કેટલીક એવી મહત્વની બાબતો વિશે આપડે, ચર્ચા કરીશું. તો મિત્રો ખેતીનું મહત્વ વિશે થોડું તમે અમને જડાવજો જેથી કરીને મને પણ થોડો, ખેતી વિશે થોડુ વધુ માહિતી મળે.
હા મિત્ર. ત આપણે ખેતી વિશે જઈએ તો મિત્ર, જયારે પેલાના જમાનામાં લોકો ખેતી કરતા હતા. ત્યારે ખેડૂતો જે જમીનમાં અનાજ ઊગાડતા હતા. ત્યારે એ લોકો ખાતરોને એવો વધારે પડતો ઉપયોગ ની કરતા હતા. જ્યારે ત્યારે તે વખતે માણસો પણ ખુબ જ એવા મજબૂત, એ અનાજે એવું ખાઈને રહેતા હતા. જયારે ત્યારે એ લોકોનું માનસિક રીતે પણ એવું સારી રીતે એ લોકોનું. કાર્યને એવુ. મજબૂત પણે કઈ પણ એ લોકોનું શરીર રહેતું હોય. હતો. જયારે આજના જમાનામાં જોઈએ તો, વધારે પડતો. ખાતરોને કીટનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ ના કારણે, એજ જે દવા હોય છે. કે ખાતરોનું જે ર કેમિકલ યુક્ત હોય છે. એ પાણી દ્વારા. જે સોડવા હોય છે. એના દ્વારા શોષાતું હોય છે અનાજના ને. તેજ પછી આપપણને અનાજ દળા એ આપણે જયારે ખોરાક માં લેવામાં આવે ત્યારે આપણને અલગ અલગ વિવિધ બીમારીઓ પણ શરીર માં પણ થઈ આવતી હોય છે જે આપણને લાંબા ગાળે ખુબ જ નુકસાન કરતી એવી હોય છે જયારે પેલાના જમાનામાં ખેડૂતો ખાતરોનો ઉપયોગ ના કરતા હતા જે કેમિકલ યુક્ત હોય છે એ લોકો ફક્ત જે કૃત્રિમ ખાતા હોય તો એ લોકો એનો જ મોટે ભાગે ઉપયોગ કરતા હતા જેથી જે ઉમ જે અનાજના ઉત્પાદન માટે પણ ખુબ જ સારું હતું અને એનાથી જે જમીનને પણ નુકસાન ન થતું હતું અને માણસના શરીર માટે પણ એક ખોરાક ખૂબ જ એવો સારો બનતો હતો તો તમે મિત્રો આગળ જણાવશો
હા મિત્રો તમારી વાત ખુબ જ સરસ છે અને મિત્રો તમે એટલું ઝીણવતપૂર્વક અને ખૂબ જ સરસ રીતે સમજાયું મને ખૂબ જ ગમ અને મિત્રો હું હું તમને આગળ જણાવવા મામાંગુ છું કે મિત્રો ખેતી આપણા જીવનની ખૂબ જ એક મહત્વનું ભાગ છે કારણ કે મિત્રો ભારતમાં સૌથી વધારે લોકો ખેતી પર નિર્ભર કરે છે અને ભારતમાં નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ખેતી પર ઘણા બધા લોકો નિર્ભર કરતા હોય છે પરંતુ મિત્રો સૌથી વધારે ભારત દેશમાં એટલા બધા લોકો ખેતી પર નિર્ભર રહેતા હોય છે કે ખુબ જ ઘણા કારણ કે ખેતી વગર કઈ ચાલતું નથી કારણ કે જો આપણે મિત્રો ખેતી નહી કરીએ તો આપને અનાજ કેવી રીતે મળે અને આપણે કેવી રીતે ખાઈએ કારણ કે જો આપણે ખેતી ના કરીએ તો મિત્રો આપણે ભૂખ રહેવું પડે એટલા માટે મિત્ર સૌથી વધારે લોકો ખેતી કરતા હોય છે અને ખેતીમાંથી મિત્ર સારી એવી આવક પણ મળી મળતી હોય છે કારણ કે જો મિત્રો યોગ્ય પાક યોગ્ય ગ ઉગે અને એ યોગ્ય પાક નીકળે તો મિત્રો એમાંથી સારી એવી આવક પણ મળતી હોય છે અને આપણે મિત્રો જોવા જઈએ તો જે ગામડા વિસ્તાર છે એ ગામડા વિસ્તારમાં મિત્રો ખેતીની થોડીક તકલીફ હોય છે કારણ કે મિત્રો ત એવા જગ્યાએ છે જે ઢોળા વાળી જગ્યા હોય છે પહાડો વાયી હોય છે ત્યાં મિત્રો પાણીની થોડી ઘણી તકલીફ તો હોય છે કારણ કે એ લોકો એવા થોડી પહાડો વિસ્તારમાં રહેતા હોય છે અને ત્યાં એટલી સુવિધા પણ નથી. નથી હોતી કારણ કે ગામડા વિસ્તારમાં એટલું વિકાસ વિકાસ થઈ નહી રહ્યો મિત્ર. કારણ કે કારણ કે હવે જે પોલિટિક્સ વાળા હોય છે એ લોકો ગામડા વિસ્તારને યોગ્ય રીતે જોતા નથી. અને જે પણ યોજનાઓ બહાર પાડતા હોય છે જે પાણી પાણીનુ સિંચાઈ વાળી પણ રયોજનાઓ આવતી હોય છે પરંતુ યોગ્ય એ લોકોને યોગ્ય એ લોકોને લાભ મળતો નથી મિત્ર. તો મિત્રો એ ખેડૂતો હોય છે એ વર્ષમાં એક જ વખત ખેતી કરતા હોય છે. જયારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે એ લોકો ખેતી કરતા હોય છે અને બાકીનો ટાઈમ એ લોકો પોતાની રોજગારી ચલાવા માટે એ લોકો મજૂરી પણ કરવા જતા હોય છે. તો મિત્રો એ લોકોને ઘણી બધી એવી તકલીફો પડતી હોય છે અને સિટીમાં જોવા જઈએ તો એ લોકો એ લોકો વારંવાર ખેતી કરતા હોય છે કારણ કે એ લોકો પાસે એ લોકો પાસે પૂરતી સુવિધાઓ હોય છે કારણ કે નવા નવા ટેકનોલોજી હવે તો આવી ગયા છે. ટેક્ટરો છે અને જે પાણીની ડ્રીપ ડ્રિપ્સ એ ઘણી બધી એવી સુવિધાઓ આવી ગઈ છે તો થોડી કે લોકો પર આધુનિક ટેક ટેકનોલોજી ધરાવતા સાધનો હોવાથી મિત્રો એ લોકો થોડું વધારે જે અનાજ પકવે છે પરંતુ મિત્રો ગામડા વિસ્તારમાં થોડું ખુબ જ ઘણું તકલીફ છે. સરકારે મિત્રો ઘણી બધી એવી મહત્વની યોજનાઓ બહાર પાડવી જોઈએ અને જે પણ જે પણ ગામડા વિસ્તારના જે પણ ખેડૂતો હોય છે એ લોકોને યોગ્ય પાકનો યોગ્ય એવો ભાવ મળે એવી એ લોકોએ યોજના બનાવી જોઈએ કારણ કે મેં જોયું છે મિત્ર કે ગામડા વિસ્તારમાં જે પણ શાકભાજીઓ કરતા હોય છે તો એ ગામડા વિસ્તારના જે પણ જે પણ વેપારીઓ એટલે જે પણ વ્યક્તિઓ આ શાકભાજી ઉગાડતા હોય છે. એ લોકોને યોગ્ય ભાવ નથી મળતો કારણ કે એ લોકો ન વચ્ચે વચેટિયાઓ આવતા હોય છે અને એ લોકો સસ્તા ભાવ ભાવ લઈ જતા હોય છે અને જે વચેટિયા હોય છે એ એજ શાકભાજી બીજી જગ્યાએ લઈ લઈ જાયને એ મોઘા મોઘામાં મોઘી વેચતા હોય છે. તો એ લોકોને ખુબ જ ઘણો ફાયદો થતો હોય છે પરંતુ જે ખેડૂત હોય છે એ લોકોને ખુબ જ નુકસાન થતું હોય છે કારણ કે કેમ કે એટલી બધી મહેનત કર્યા છતાં પણ એ લોકોને જો યોગ્ય ભાવ ન મળે મિત્રો તો એ યોગ્ય બાત યોગ્ય બાબત ના કેવાય મિત્રો. તમે આના વિશે થોડો મિત્ર થોડું મને જણાવજો.
હા મિત્ર તમે કીધું તો તેમ. આ સરકારે એમ ફિક્સ ભાવ રાખવો જોઈ કોઈ પણ જે ખેડૂતોના હિત ખાતર જે એ લોકોને જે સારી આવક મળી રહે તે રીતના એ લોકો એક કોઈ નિયમ એવો કાઢવો જોઈએ જેથી જે ખેડૂતોને હ જે આટલી બધી મહેનતનો નુકસાન ના થાય. જેથી વચેટીયાને જે હોય છે. એ લોકોને પણ એ લોકોને બી મહેનત ખરી જ પણ એ લોકો ના કરતા જે ખેડૂતો એ એ લોકો એ જે રીતે એને ઉછેર કરીને પછી એનું ધાન્ય કાઢેલું હોય એ લોકોની ખુબ જ મહેનત હોય છે એને વછેટીની જેવું જોવા જે તો થોડીક ઓછી હોય છે એટલે વધારે પડતો નફો ખેડૂતોને મળવો જોઈએ એવો કોઈ નિયમ રે તો સારું જેથી ખેડૂતોને એવું સારી એવી આવક મળી રહે ને સંતોષકારક જે હોય તો તમે આગળ કીધું છેમ મિત્ર કે ગામડાઓમાં જેેતી કે ઢોળ વાડી કે ઉબડ ખાપડ વાળડી જમીન હોય છે તો તે જગ્યાએ જે ચોમાસા દરમિયાન એ લોકો પાક લઈ શકતા હોય છે પણ જો બીજી બે ઋતુ દરમિયાન એક પાક ના લે સકતા હોય કારણ કે તે વિસ્તારમાં પાણી ની પણ અછત હોય છે જયારે. સિટી વિસ્તારમાં જે મોટે ભાગે જોઈએ તો નહેર ને એવી કે બોર એવા એ લોકો પાસે ખુબ વધારે પ્રમાણમાં હોય છે ને પાણી એવું. પણ સારો નીકળતી હોય છે એું એવા પ્રકારના બોર એ લોકોએ પર. કાઢેલા હોય છે જેથી ને જમીન પણ એ. ઢોળા વાળી કે ઉબડ ખાકડ વાળી જમીન હતી ને તે લોકોની. જમીન પર એવી. સમતલને સપાટ હોય છે જેથી એ લોકો સરળતાથી ખેતી એ. કરી શકતા હોય છે. સિંચાઈ પણ સારી રીતે કરી શકતા હોય છે જારે. જે ડુમરાળ વિસ્તારના લોકોને. ખેતી કરવાની પદ્ધતિ. પણ એ લોકોને સારી એવી સમજ રહે હોતી નથી જેથી. એ લોકો સિંચાઈ પદ્ધતિ કે ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિ જેવી. પદ્ધતિઓનો ઉપયોગ એ લોકોનું જ્ઞાન ન ન હોવાથી. એ લોકો એનો ઉપયોગ કરતા નથી જયારે. શહેરી વિસ્તારમાં જે લોકો હોય છે એ લોકોને. ખેતી કરવાનું પૂરતું જ્ઞાન હોવાથી એ લોકો ટપક પદ્ધતિ. કે ફુવારા પદ્ધતિઓ જેવી. પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઓછું પાણી ઉપયોગ કરીને. પાક લેતા હોય છે જેથી એમાં વધારે પડતું પાણીનો પણ ઉપયોગ ન થાય ને. એ લોકોને જેટલ પાણી ઉપયોગ કરવાવામાં આવે એટલો સોડવાને પૂરતું પાણી મળત. હોય છે. હા! મિત્ર તમે કઈ આગળ જણાવશો?
હા મિત્રો તમારી વાત ખુબ જ સરસ છે અને મિત્રો. તમે જે પણ કહ્યું એ મને ખૂબ જ ગમ્યું પરંતુ મિત્રો આપણે જોવા જઈ કે. આપણા હાલમાં જે પણ વિસ્તારોમાં ખેતી ખેતીની પદ્ધતિઓ ચાલી રહી છે, તો મિત્રો આપ. આપણે એના વિશે આપણે વિગત વાર જોવું જોઈએ કે કઈ રીતે. ખેતી કરવી જોઈએ અને કઈ રીતે આગળ આપણે પાકને. યોગ્ય રીતે આવું આપડણે જોવું જોઈએ મિત્ર.
હમ હમ!